હલો.
હલો.
હા.
બઉ શું કરો છો.
પણ અત્યારે ચા મૂકું છું તમે ચા પીધી.
હા બસ અમે ચા પીધી જ હું તો નથી પીતી ચા પર મમ્મી માટે. ટે મૂકવું પડે ને એટલે તો મુકતી હતી એટલે મમ્મી કહેતા હતા. ચાય બનાવવા માટે તો એમના માટે એટલે મુકવા ચાલી હતી. હા હા બાકી બધું કેવું ચાલે છે?
બસ ફસ્ટ ક્લાસ છે. તમે બોલો તમે જણાવો કેવું ચાલે છે તમારું ઘરનું કામકાજ કેટલે આવ્યું છે?
બધું બરાબર છે જ્યાં ચાલતું હતું હવે તે હવે ઉપર કામ ચાલતું છે હવે જરાક એટલે પૂરું થવાનું આવ્યું છે હવે કામકાજ
હા અને તમને તમારા ત્યાં હમણાં તે બધું વરસાદમાં જે બ બધી બીમારીઓ ફેલાઈ ગઈ છે તો તમારે ત્યાં બધું કેવું છે તમારી ઘર પર એવું કઈ બધું થાય છે કે?
હા અત્યારે તો કેવું છે તાવનું તાવ છે શરદી ખાંસી એ બધું ચાલ્યા કરતું તું છે.
હા અને એ ત્યાં તો બી
સાચી વાત છે તમને ખબર છે કે અમારા ત્યાં તો એ વરસાદ થઈ ને તો એટલી બધી વાયરસ ની બધી બીમારીઓ આવી ગઈ છે ને તો નાઇટ પૂછો વાત એટલે કે કેટલાક લોકોને શરદીને ખાંસી ને તાવ ઊંઘરસ જેવી ઘણી બધી આવી બીમારીઓ આવી ગઈ છે. કારણ કે આજે વરસાદ થઈ ને તો એના પાણી જે બદલાયું ને
હા હા મોસમ આ ઋતુ ચેન્જ થાય ને એના કારણે પણ એવું થતું હોય છે.
બસ એટલા માટે જ તે મારું તો એવું માનવું છે ને જો ઉકાળેલું પાણી ને બધું આપડે કાઢવો નેબ વરસાદમાં તો બધું છે ને રાખવું જ જોઈએ કારણ કે આજે મોસમ ચેન્જ થયું ને કારણ કે હમણાં સુધી આટલી ગરમી હતી. ઉનાળો હતો હવે તેની પાછળથી તરત જ વરસાદ આવી ગઈ. તો આપણને ધ્યાન રાખવાની ખુબ જ જરૂર છે. તો એના માટે ઉકાળેલું પાણી ને આદુનો રસ ને એવું બધું છે ને જરાક જરાક લે લેતા રહેવાનું જેથી હા જેથી આપણું શરીર તે બરાબર મેન્ટેનમાં રહે કારણ કે જેની રોગ પ્રતિરોધક શક્તિ ઓછી ઇમ્યુનિટી ઓછી તો તેને તો ઘણો બધું નુકસાન થઈ જાય એવું છે.
હા એ તો છે સાચી વાત એ તો અને અમુક દવાઓ પણ ઘરે રાખવી જરૂરી છે. જે જેવી રીતે માથું દૂખે શરદીની પછી આવે તાવ આવે એની દેશી દવાઓ તો છે જ પણ અમુક લોકો માને અમુક ક લોકો નથી માનતા એટલે દવાઓ તો ઘરે રાખી તો ચાલે એતો રાત અડધી રાતે અડધી રાતે કેવું જરૂર પડે તો અડધી રાતે ક્યાં દવાખાને દવાખાનું એક તો ગામથી દૂર હોય. ત્યાં રાત્રે કોઈ રિક્ષા કઈ વાહન તો મળતું નથી.
હા એજ વાત ને કારણ કે જો ક ક્યારેક પણ ક્યારેક રાત્રે ને એ બધું ક્યારેક થઈ ગયું તો ક્યાંય આપડે જવાના એટલા માટે છે ને આવ બધીની વ્યવસ્થા એ રાખવી જોઈએ. કારણ કે જો આ બધીને આ બધીને જો બધુ વ્યવસ્થા ના હોય ને તો એટલે આપણે ઘણુંબધું નુકસાન પણ થઈ શકે છે એવું બની શકે.
હા હા હા હા.
હઅ
અત્યારે તો જો અત્યારે તો મચ્છરો પણ એટલા થઈ ગયા છે. ને વરસાદ થોડો પડ્યો છે. એમાં આટલી ગરમી છે તો ઓછા નથી. થતા રાતે તો એટલા કરડે મચ્છર અગરબત્તી લાવીને લગાવે તો એવું જ થતું હોય છે.
એજ વાત ને કારણ કે આજે તમે કહ્યું ને મચ્છર આવતા છે. તે બધા છે ને વરસાદના કારણે થઈ રહ્યું છે. વરસાદના કારણે છે ને એટલે હા જો વરસાદ જો આપણું જો વરસાદ છે. તો એ ક્યારેક પણ અ આવી ગઈ છે. હવે વરસાદ આવી ગઈ છે. તો એમાં જે બધી વાયરસ ને બધી ગરમીની જે બધા ખીતાડુને બધા હતા ને ને મચ્છરો એ બધા પાણી જ્યાં ભરાય હવે આપણને તો ખબર તમને તો ખબર જ છે. ભારત દેશમાં જગ્યા જગ્યા ગ્ઢા જ હા ગ્ઢા જ હોય. એને બધું પાણી ભરાઈ રહેેતું હોય. અને જો ઘરની આજુબાજુ પાણી ભરા ઘરની જો આજુબાજુ પાણી ભરાઈ રહેતું હોય. તો તેમાં શું હવે મચ્છરને માખીને બધા બેસવાના એ આવીને આપડા ઘરના ખાનામાં બેસી જાય.
હમ
પછી નુકસાનદાયક બની જાય. હા
હમ એ તો સાચી વાત તમારી ને જમવાનું પણ અત્યારે નોર્મલ જ બનાવવું જોઈએ. નોર્મલ ખાવાનું એકદમ આપણા શરીર માટે સ્વાસ્થ્ય મતલબ શરીર માટે બહુ જ સારું હોય બાકી વધારે પડતું તેલ મસાલા વાળું ખાવાથી એ પણ એક નુકસાની જેવી થઈ જાય. આપણા શરીર માટે તો
એજ વાતને કારણ કે જો લીમીટ માઆપણેે એ બધું ખાતા ને બ બહાર ન બધું ન પીઝાને બર્ગરને ચોમીન નૂડલ્સ બધું એ ખાય છે. તો એના કારણે છે ને ઘણું બધું આપણને છે ને નુકસાન થઈ પડે છે. કારણ એ બધું છે ને બાકી અનહાઈજેનિક છે એમાં કઈ હાઈજેનુ નું એ ધ્યાન નથી રાખવામાં આવતું. તો અને ક્યારે એનાથી શું થઈ જશે. એ કઈ ખબર નથી. આપડણે ઘરનું બનાવવાનું ખાઈએ તો એમાં સ્વચ્છતાનુ સફાઈનું બધું ધ્યાન રાખીએ. છી. એમાં કઈક ધ્યાન વ્યાન નથી રાખવામ હ
તેટલી વાર તો બધી આપડે એ હમ આપડે કેટલા વિડીયો એવા જોઈએ. તેમાં તો એવું આવતું હોય. કેટલી બધી પાણીપુરીની અ દુકાનો બંધ કરાવી દીધી હોય. સુરતમાં તો સુરતને અમદાવાદમાં એટલા વિડીયો આવતા હોય ને કે પેલા બગડેલા બટાકા નાખતા હોય ખરાબ પાણી નાખે
સાચ્છી વાત ને એમાં વિડીયો નાખે કે નહી નાખે એમાં કોઈ વાત નથી. આપણને ખબર તો હોવી જોઈએ નહી. કારણ કે આપણને હા આપણને એટલી વાત તો ખબર છે. આપણને કે કેવી રીતે એ લોકો કામ કરે છે. અને કેવી રીતે શું કરે છે કારણ કે કે આપડી આખો જ જોઈએ. જયારે એ લોકો બનાવતા હોય ને ત્યારે જ આપડે જોઈ લે છે કે લોકો કેવી રીતે પરસે વાળા હાથથી એજ એને યુઝ કરી લે છે. અને બાકી જો હું કહું ને ઘરમાં બનાવીને ખાઈ લેવાનું. ભલે એવો સ્વાદ નહીં આવે તો ચાલશે પરંતુ એવું બહાર ન નહી ખાવાનું. કારણ કે આપણને ખબર છે કે એનાથી કયો નુકસાન થાય છે. એમાં કોઈ એની એ વાત નથી.
હમ્મ, એ તો સાચી વાત છે.
હા, કારણ કે બા હવે જો વરસાદ. હવે વરસાદમાં જો આપણને બહારનું બધું ખાઈએ તો એન એમાં જ આ આપણી રોગ પ્રતિરોધક શક્તિ ઓછી છે. અને બીજી એમાં પણ આપણને શું મળવાનું. કઈક ખા એમાં કોઈ ફાયદો નથી થવાનું.
હા.
હમ્મ.
જો તમે ચા નથી પીતા, ચા ચાનું તો, ચા તો લિમિટમાં પીવી એ તો સારી હોય છે. તમે ચા કેમ નથી પીતા?
કાંય નથી. ચા નથી પીતી, કારણ કે, એનાથી અર ઘણું બધું નુકસાન થાય છે. કારણ
ના ના, એવું કશું ન. એવું કશું શું ના હોય. એ તો તમે લિમિટમાં ચા પીવોને, તો કઈ તકલીફ નહીં. પણ અમુક લોકો તો કેવું અનલિમિટેડ ચા પીએે છે. એના લીધે પછી થી શરીરને નુકસાની થતી હોય.
આ વાત બરાબર છે. પરંતુ અમે નાનપણથી એટલું બધું ચાં નથી પીતા, તો મને એનું સ્વાદ પણ તો બોલો ગમે નથીએ.
હમ્મ, હમ્મ, હમ્મ. એ તમારી વાત ખરી છે.
હા. એટલે હં, એની બધી ચાની બધી લત નથી. એટલે કે નાનપણથી અમે ઓછી પીતા હતા. તો કોઈક આ કોઈના ઘરે જઈએ તો આપી દેતો તો પીવું જ પડે છે. પરંતુ અમારી ઘરે ના તો એટલું બધું કોઈ બને છે, ના નહીં અમે પીએ છીએ.
હા, એક રીતે તો સારું પણ કેવાય. અમારે તો, અમારે તો ચાય વગેરે તો સવાર પણ નહીં પડે, ને રાત પણ ની પડે. હં હં.
ઓકે, આવું છે.
હમ્મ. ચા તો જોઈએ જ જોઈએ અમને. આખો દિવસમાં, ચાર થી પાંચ વાર તો ચા પીએ જ પીતા જ હોઈએ અમે.
સાચી વાત? સાચી કહો છો તમે?
હા, ખરી વાત છે.
બાપરેે, આટલી બધી નઈં પીવાની પણ
આદત પડી ગઈ, ના આમાં તો કેઈને બચપન થી હં હં. ચા વધારે પીતા હતા, તો તેવી આદત પડી જ ગયેલી પછી.
સાચ્ચી વાત. પણ હવે જરાક એના કરતા ઓછું પીવું જોઈએ તમને. કારણ કે ચા તો એ ઘણી નુકસાનદાયક છે.
એ તો છે, પણ પેલું કેવું, ટેવ પડી ગેલી ને તો એક પિલો એન હું કેવાય સેવન કરવાની ટેવ પડી ગયેલી છે, એટલે હા નસો. એટલે એ જ્યાં સુધી પીએ ની તાં સુધી, મેળ જ નથી પડતો. જેવી રીત ના, આપણને બે ટાઈમ જમવાનું ની મળે તો આપણને ચેન ની પડે, એ રીતેનું આનું કામ છે.
સાચ્ચી વાત, સાચ્ચી વાત, સાચ્ચી વાત. હા સાચ્ચી વાત. તો છે જ અને જો આપડે બધું બરાબર ચાલતું હતું હમણાં તો કોલેજની રજા થઈ ગઈ.
તો બસ અમે તો ઘરમાં હતા. ને રિઝલ્ટ આવવાનું છે તો હા રિઝલ્ટ આવવાનું છે. ્રિપલ સી નું ને ટેલી નું બધું ત્રિપલ સ ન- હા તો બધું આવવાનું હતું ને
મારી પાસે તો સર્ટિફિકેટ પડેલા છે પણ ક જ કઈ જોબ નું ઠેકાણું નથી એટલે હાલ તો ઘરે જ છું હું પણ
નહી નહી એ તમે એપ્લાય કરશો તો હા ત તમે એપ્લાય કરશો તો તો થઈ જશે. એવું કઈ નથી.
હ. ના એમ અમુક જગ્યાએ જતી હોય તો પછી અત્યારે- હા હાલ જગા નથી એમ તેમમ કહી દે એટલે પછી મેં પણ માંડી વાયું જવા દ હવે હું બધું માથાકૂટ કરવાની. એટલે.
સાચ્છી વાત છે કારણ કે હમણાં તો જોબ હા જોબ માટે તો હમણાં વિચારવું.
હા.
હા ચ ચાલો ને તમારી સાથે વાત કરીને તો ઘણા- એટલે કે ક્યારે મેં વિચારતી પણ તમારી સાથે વાત કરવા માટે મને કશે એટલે જવાનું છે તો તમને હું પછીથી વાત કરું. આપડે પછું ક્યારેક એકઠા થઈશું ને હા તો તમારી સાથે હ હા ચાલો મને પણ સારું લાગ્યું કેટલે કે ઘણા દિવસ થઈ ગયા હતા ને તમારે હા તમારી સાથે વાત કરી્યા ચાલો પાછા મળીશું.
હા જી.
સારું સારું હા ઠીક.